હલો હા બોલો બોલો.
હા તો વાત કરીએ કે આજનો ટોપિક કઈક એવો છે કે જે પૃથ્વીની જે અ પૃથ્વીની અંદર જે આવેલા જે ગ્રહો છે તો એના વિશે થોડી ઘણી આપ પે ચર્ચા મેળવી શકીએ પૃથ્વીનું જે સૂર્યમંડળ છે કે પૃથ્વીના જે ગ્રહો જે કઈ રીતે કામ કરે છે અને શું શું એની વિશેષતા છે તો એના વિશે થોડી ઘણી આપણે જરૂરી માહિતી મેળવીશું. તો વાત કરીએ કે ભાઈ પૃથ્વીની જે આંતરિક જે સંરચના છે. એ ખુબજ એક વિશાળ છે અને એક રમણીય કહી શકાય અને. પૃથ્વીની જે વાત કરીએ તો બ્રહ્માંડની તો બ્રહ્માંડની જે શોધ કરનારો જે વ્યક્તિ છે ટોલોમી કરીને એક વ્યક્તિ છે કે જે બ્રહ્માંડની આ સૌ પ્રથમ વિચાર કરનારો કે શોધ કરનાર એ વ્યક્તિ કહી શકાય કે જે પૃથ્વી. અંદાજીત બ્રહ્માંડ છે તે તેર પોઈન્ટ સાત. અબજ વર્ષ પૂર્વે. અ આટલા વર્ષ પૂર્વે જે વ્યક્તિ એ જે શોધ કરનારો છે. એ વ્યક્તિ આટલા વર્ષ સુધી એવી વસ્તુને શોધી કાઢી છે અને. આ રીતે કહી શકાય કે બ્રહ્માંડ ની જે ઉત્પત્તિ છે. જે ઘણા વર્ષો પછી થાય છે કે જે ઘણા બધા વૈજ્ઞાનિકો દ્વારા પોતાના અલગ અલગ. મતો અનુસાર ઘણા બધા. વૈજ્ઞાનિકો એલેક્ઝાન્ડર છે ઘણા બધા એવા વ્યક્તિઓ છે પોતાના મત મુજબ એવ છે. વતુને ઓળખી શક્યા છે અને. ત્યારબાદ વાત કરીએ કે જયારે પૃથ્વી છે એ પૃથ્વીની અંદર. ચાર વાતાવરણ આવેલા હોય છે જેમ કે જીવાવરણ છે મૃદાવરણ છે. કે પછી વાતાવરણ છે કે આયના આવરણ છે ઘણા બધા એવા. જે વાતાવરણ હોય છે કે ચાર અવસ્થામાં પૃથ્વીની આખી સંરચના છે. તે દર્શાવવામાં આવેલી હોય છે અને. વાત કરીએ કે સૂર્ય છે તો સૂર્ય. જય્યારે સૂર્ય ની જયારે શરૂઆત થઈ તો સૂર્ય એક એક ધકધક. તો એક પ્રકારનો ગોળો હતો કે જેમાંથી પછી. પૃથ્વી છે તે છૂટી પડેલી છે એટલે જયારે. ધીમે ધીમે પૃથ્વી એટલે સૂર્ય માંથી છૂટી પડે છે ત્યારે ધક ધક. તા ગોળની જે સખત ગરમ હોવાના કારણે ધીમે ધીમે સમય જ. એ છે ઠરી જતી હોય છે એટલે. જે ઠરી જતી હોય છે એટલે પેજીયા. કહી શકાય અને જે ભેંજીયાની આજુબાજુ ચારે બાજુ જે પાણી ભરેલું છે એને. પેથ તરીકે પણ આપણે ઓળખતા છીએ એમ એટલે. પછી નો ઘણો બધો એવો વિકાસ થયો છે અને ત્યારબાદ વાત કરીએે કે. પૃથ્વી જારે અ કહી શકાય કે પૃથ્વીની અંદર. ઘણા બધા એવા આવરણો છે કે જેમાં વૃદાવરણ છે કે જે જમીન સ્તર ઉપર આવેલું છે. ત્યાર બાદ વાત કરીએ કે. એ શુભ આવરણ છે શુભ આવરણ છે એ. પૃથ્વી એટલે કે જમીનની અડધું જ વૃદાવરણ વૃદાવરણ કહી શકાય. તો તમે શું કેશો એના ઉપર.
હા હા બરોબર છે કે તમે જે રીતે વાત કરી કે. પૃથ્વી સૂર્યના ઘોળા માંથી અલગ થઈને બનેલું છે. તો ટોટલ સૂર્યમંડળમાં હાલમાં સાત થી આઠ ગ્રહ છે. જેમાં પેલા તો સૂર્ય. સાઈ થી શરૂ કરીએ એટલે સૂર્ય પછી બુધ આવે. પછી શુક્ર આવે પછી પૃથ્વી આવે. પછી અ મંગળ આવે પછી ગુરુ આવે. પછી આ ગુરુ પછી શનિ આવે. પછી યુરેનસ આવે અને પછી નેચુ ના આવે આ રીતે સાત થી આઠ ગ્રહો છે. જે સૂર્યમંડળમાં છે. એમાં જે પૃથ્વી છે એનું સ્થાન સૂર્યની સાઈડ થી ગણતા. અ ત્રીજું થાય છે અને પૃથ્વી. એને એક ઉપગ્રહ પણ છે જે ચંદ્ર છે ઉપગ્રહ. અને પૃથ્વી જે છે એ આ એક માત્ર એવો ગ્રહ છે જેના પર અ જી જીવાવરણ છે મતલબ. ઓક્સિજન જોવા મળે છે અને. બીજા એક પણ ગ્રહમાં ઓક્સિજન ની એટલે એટલી ભર. ુર માત્રા જોવા મળતી નથી એટલા માટે બીજા એક પણ ગ્રહમાં. અ જીવન શક્ય નથી જે રીતે પૃથ્વી પર છે. એ રીતે જીવન શક્ય નથી. અને વાત કરીએ કે જે આ ભેન્ઝિયા પ્લેટ એ કદી ત્યાં આખી પ્લેટ હતી અને તમે કીધું એમ કે પેથલાસા આ જ્યાં કોઈ એક સમુદ્ર હતું પછી ધીમે ધીમે જે આ આખી પ્લેટ હતી અ પેન્જીયા એમાંથી ને અલગ અલગ ટુકડા પડી અને ટોટલ સાત જે થઈ જેના સાત ખંડ માનવામાં આવે છે. આ અ તે ખંડમાં સાત ખંડમાં સૌથી મોટો ખંડ એશિયા પછી પછી આવે છે આપણે આ ક્રમમાં તો નથી ખબર પણ પેલા એશિયા પછી આફ્રિકા યુરોપ પછી ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્ર દક્ષિણ અમેરિકા દક્ષિણ આ ઉત્તર અમેરિકા અચ્છા અને સાત સાત મો એક રહી ગયો છે એ સાત ટોટલ સાત જે ખંડ છે અને એમાં જે આપનું ઈન્ડિયા છે તે માં એશિયા ખંડ માં આવે છે એશિયા ખંડના દક્ષિણ દક્ષિણ ભાગમાં આવે છે. દક્ષિણ અથવા મધ્યમાંન આવે છે અને આ રીતે તો સાત ખંડ પડેલા એમાં જે આ ભારત જે છે એ પેલા અ અ કઈ પ્લેટ જે પેલી ગોંડવાના પ્લેટ છે એનો ભાગ હતો. ત્યાંથી જે ઇન્ડિયાની પ્લેયર છે. ત્યાં છુટી પડી અને યુરેશિયન પ્લેટ સાઈડ આવે છે અને લાખો કરોડો વર્ષો ના અંતે જે પ્લેડ જે છે ટકરાય છે. અને જે ભારતની ઉત્તરમાં જે હિમાલય છે. એનું નિર્માણ થાય છે. તો આ રીતે હિમાલયનું નિર્માણ થાય છે અને આ રીતે કઈક પૃથ્વીની સંરચના થયેલી હોય એવું જોવા મળે છે અને પૃથ્વીમાં ટોટલ પાંચ થી છ આવરણમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે જેમાં અને આઈના આવરણ અને બાહ્ય આવરણ અ ચાર થી પાંચ આવરણમાં વેચવામાં આવ્યું છે. અને તેના સ્પેસિફિક કિલોમીટર્સ પણ નક્કી કરવામાં આવેલા છે કેટલા કિલોમીટરથી એટલા કિલોમીટર સુધી આ આવણ એની પછી એટલા કિલોમીટરથી એટલા કિલોમીટર સુધી આ આવરણને એ રીતે સ્ફેસિક રીતે વેચવામાં આવેલું છે. દરેક આવરણના કઈ ને કંઈક અલગ અલગ લક્ષણો હોય છે જેમ કે છે તો એમાં જેમ આપણે. પણ જે છે આમ. આ ટેમ્પરેચરમાં ઘટાડો થાય છે. એના પછી ટે ટેટોસ્પિયર છે સેટોસ્પિયર એમાં અ એટલે કે સમતાપ આવરણ એમાં જેમ ઉપર છેઈ એમ તાપમાનમાં વધારો એના પછી આવે છે મધ્ય આવરણ જે વાતાવરણ સૌથી ઠંડામાં ઠંડુ આવરણ માનવામાં આવે છે. જેમાં જેમ ઉપર જ એમ એમાં પણ તાપમાનમાં ઘટાડો છે. એના પછી આવે છે આવરણ અને બાહ્ય આવરણ. તે સૌથી ને વધુ ગરમ હોય છે. કારણ કે તે સૂર્યની વધારે નજીક પડી જાય છે એટલા માટે. હા, હા, હા તો તમારું શું કેવું છે?
બિલકુલ. તમે જેમ વાત કરી કે હવે પૃથ્વીની આંતરિક સંરચનાના ભાગરૂપે સાત તે આઠ ગ્રહો જે આવેલા છે તો જે વાત કરી કે ભાઈ બુધ ગ્રહ છે, તો એક બુધ ગ્રહ કહી શકાય કે એ અહ સૂર્યની આજુ-બાજુ ઝડપથી અથવા તો સૌ થી ઝડપી એવો ગ્રહ કહી શકાય કે જે અહ પરિભ્રમણ અહ એટલે કે પરિક્રમા કરી શકતો હોય તો બુધ આપણે કહી શકીએ કે બુધ છે એ અત્યારે પેલા નંબર ઉપર આવી શકે છે. કેમ કે સૂર્યની ખુબ જ નજીક હોવાના કારણે સૂરજ ઝડપી એવો ગ્રહ છે કે જે પરિક્રમા કરતો હોય છે એટલે એ પણ એક વસ્તુ કહી શકાય છે. અને હવે ત્યારબાદ વાત કરી કે બુધ પછી શુક્ર આવે છે, તો શુક્ર છે તો શુક્રને પ્રકારનું પૃથ્વી સાથેનો એક જોડિયો ગ્રહ કહી શકાય છે. અને સૂર્ય અને શુક્ર છે, તો એ શુક્ર અત્યારે ખુબજ
અત્યારે શુક્ર પણ ખુબ જ અહ કહી શકાય કે જોડિયો ગ્રહ છે. અથવા તો એક નિગરોધ ગ્રહ પણ અહ તરીકે દર્શાવવામાં આવેલો છે. અને ત્યારબાદ વાત કરીએ પૃથ્વીની તો પૃથ્વી તો એક પ્રકારનું જીવાવરણ અવસ્થા પૂરી પાડે છે, કે જેમાં જીવન અને રાત દિવસ થવી એ ખુબ જ શક્ય છે અને ત્રણસો ને પાસઠ દિવસ છે તો એ ત્રણસો ને પાસઠ દિવસમાં જે પૃથ્વી છે એ સૂર્ય ની પરિક્રમા કરતું હોય છે અને પોતાની ધરી ઉપર જે પૃથ્વી છે એ ચોવીસ કલાકના સમયગાળામાં પોતે દિવસ અને રાત કરતી હોય અને એક સંભવનહર નો ને સંવહન જે વાતાવરણ છે તે પૂરું પાડતી હોય છે અને ત્યારબાદ એની બાજુ નો જ ગ્રહ છે મંગળ ગ્રહ. મંગળ ગ્રહમાં પણ તમને સૂર્યની માફક જ ઘણી બધી વસ્તુઓ જોવા મળશે એમાં પણ રાત અને દિવસ શક્ય છે અને એ પણ એક પૃથ્વી એવું જ વાતાવરણ પૂરું પાડે છે અને મંગળ ને અત્યારે લાલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે અને મંગળ ગ્રહમાં પણ એ મંગળ ગ્રહ પણ છે તે પોતાની ધરી ઉપર ચોવીસ પોઈન્ટ છ કલાકમાં પોતે ફરી શકે છે અને એ પણ મંગળ ગ્રહ પણ છે તે અ જે સૂર્ય એની આજુબાજુમાં એને ફરતા અઠ્યાવીસ એટલે કે અઠ્યાસી દિવસ લાગે. અને સૂર્યની આજુબાજુ ફરતા એમ અને એને એક ગુરુ ગ્રહ છે ગુરુ ગ્રહ તો જે ભઈ ઉપગ્રહો નો રાજા કહેવામાં આવે છે ગુરુ ગ્રહોમાં સૌથી વધારે ઉપગ્રહો આવેલા છે. અને ગુરુ ગ્રહમાં આપડે આ ઘણા બધા એવા ગુરુ ગ્રહ એક ગ્રહ છે કે જે સૂર્યની આજુબાજુ ઝડપથી કરી લેતો એટલે કે નવ પર નવ કલાકમાં છે. કે ગુરુ છે તે પોતાની ધરી ઉપર યે તો એટલે એ પ્રકારે આપણે આજે વાત કરી કે સૂર્યમંડળ કંઈ રીતે ચાલક છે, અને કંઈ રીતે કામ કરે છે. તો પાછા મળીશું આપણે એક નવા ટોપિક સાથે. ચાલો પાછા મળીએ.
હા.